હલો.
હેલો.
હલો.
હા.
હું કરે?
કઈ નઈ આરામ કરતી હતી.
ફોન કરેલા ઉચકેલા નહી તુએ અમણાં ફોન કર્યો મને
હા મેં આ બાજુ તા મેળામાં ગેલી હતી.
એકલી એકલી ફરી આયવી મેળામાં કીધું બી નહી તુંએ મને.
અરે આજે તો મેળા બાજુ પાંચ દિવસ આજે મેં પહેલા દિવસે ફરવા ગેયલી.
હારા કઈ પણ નહી કીધુ તો મને એમ બી કે આવવાની કે નહી આવવાની એવુ પણ કેવુ જોઈએ મે ની આવતી કે મેળામાં માં હાથે
હા ચાલ ચાલ આજે જાઉં હ
ની આજે ની આજે ની કાલે જ હું આપડે.
હારુ તો કાલે જાહું આપડે તો ત્યાર થઈ રહી છે મેં ફોન કરા તને.
હારું પાક્કું પાક્કું.
હા એજ ને
મેળો કેટલા દિવસ નો હોય
મેળો એમ તો પાંચ દિવસનો છે એમ છે.
પાંચ દિવસ ના છે ને હા તો હારું આપડે. પાંચ દિવસનો તો કાલે જવું આપડે હવારમાં પેલા આપડે મંદિરે જહું દર્શન કરહું પછી ભજન નેવા ગાતા હોય ને તો આપડે પેલા ભજન ગાહું. ને પછી પ્રસાદી ખાંવુ ને પછી નીકળ હું એવું કરહું.
હા ચાલે તમ બધું મંદિરે જાઉં ભજન કરહું. હા હ ભાઈ તે કરો ભાઈ બાજુમાં છે બધું રાઈટ વાળું બધું મંદિર ના એક્ઝેક્ટ બાજુમાં જ છે બધું ડી છે પછી બેંકડાન્સ વાળું છે તારે જેમાં બે તે બહુ મજા મેતો બેહી આયવી મજા કરી આયવી મેતો
એવું
હા તો તુ હો આવજે તને બહુ મજા આવે પછી કઈ ઘેર ન કઈ કઈ સામાન લેવાનું હોય. તે હું લેવાઈ શકે પહી પેલા દિવસે લેવાનું બહુ નહી લેતી ઓછું લેતી છેલ્લા દિવસે બધું સસ્તું થઇ જાહે ને ત્યારે બધું લેજે ત્યારે અમુક વસ્તુ અમુક વસ તું તું કાલ લેવાની હૈ ને તેટલું લેજે વધારે કઈને લેતી નહી છેલ્લા દિવસ એ આપડે પાછા હું પાછા કર હું મજા કરહું.
હારું એવું કરહું ત.
હા તેમ ને એટલે ને તૈયાર થઈ જા.
હું તો પહી રાઈડને એ બહુ બધી આવેલી હને જોઈ આવીએ હને તુ ત.
અરે બહુ બધી આવી મે બધા બી રાઈડ કરી આવી મ એન્જોય કરી આવી તું ગેલી એક વસ્તુ જોવા ગેલી પેલું શું કેવાય મોતનો કુવા જોવા ગેલી
પેલું મોત કુવા એમ કે કે ગાડી ને હું ચલાવતી ને તે તો બહુ બીક લાગે તે બહુ બીક લાગે મે ત નીજામ જોવા
અરે કેમ નહી કેટલી મજા જે જોવા ગીરી અમે તો હાથમાંથીમાં પૈસા પકડા એ લોકો હાથમાંથી પૈસા લઈને જાય રે
એવું કે બધા સ્ટન્ટ કરે એજ ને પેલુ
હા બધા સ્ટન્ટ કર્ય હાથ છોડીને ગાડી ચલાવે ફોર વ્હીલર ગાડી ચલાવે અંદર
હા બરોબર બરોબર કઈ નઈ એમાં બી જોઈ આવુ હું ચાલને
તને બિકતો નહી લાગતી છે ને
છે પણ કઈ નહી અમે એક વાર તો જોવા જવા પડે અમે આજ સુધી જોઈ જ નહી એટલે જોવા મેં એમ
તેને એક વખત જોવા તો તે તો જોવા જ પડે કે નહી કેવું છે અંદર કેવું કરે બધી અંદર તો છોકરીઓ બી બાઈક ચલાવે
એવું
કેટલી મજા અ મારી હતા છે મેં તો ત્યાં ખાવા બી ગયેલી પાણીપુરી ખાવા ગયેલી મંચુરિયનનું રસ રાઈસ બહુ બધી સ્ટોલ લાગેલી ખાવાની
ઢોસાને એવું મલતું ઢોસા બી આવેલા હશે ને ઢોસા
હા તો, ઢોસા તો તો રહેવાની જ કે આટલી બધી સ્ટોલ લાગે છે ઢોસા ની હ રહે જ કે નહી.
મને મસાલા ઢોસા બહુ ભાવે ફેવટ મારા. મસ્ત એમ હા મસાલા ઢોસા એટલે ફેવરેટ મને એવું ભાવે મસાલા ઢોસા.
ચાલને તો તે ખાવા હું પણ પછી તે ખાવું પછી રાઈટમાં જાહુ મજા કરું ત્યા પછી પાછા મંદિરમાં મંદિરમાં પાછી હાજની આરતી થાહે હાજની આરતી કરુ હુ પછી પાછા આખા, આખા મેળો ફર હું આપણે.
હમ, બસ એવું કરવું બસ તો આપણે એક કામ કરું ગઈ કાલે આપણા મંદિરના દર્શન કરુંને બધું એ ભજન હું પ્રસાદી વાળું કરહુ, ખાવુને, પછી થોડીક રાઈડમાં ફરી આવી પછી થોડું કઈ નાસ્તો, નાસ્તો ને એવું કરી લે હું થોડું હે ને
હા, તે ન હવારે જવાને એટલે, થોડો ઘણો નાસ્તો તે તો કરવા જ પડે પછી મંદિરમાં જાહું આરતી કરુંહું પછી ત્યાં બેસઠું બીજું જે કરવાનું હોય તો આપ ઈચ્છા થાય તે આપણે કરી લે હું જઈને પછી તો આપણે આખો મેળા ફર હું બહુ સ્ટોલ આવેલી છે કપડાની આવેલી છે લારીવાળી દુકાન આવેલી છે. રમકડાની બહુ આવેલી છે તારી નાનલી સિસ્ટર છે ને તેના માટે પણ લઈ લે. જી.
એને બી મે લઈ આવા ચાલની.
હા, એને લીધે હો બહૂ મજા આવ હે
એ છે ને પણ રડે બો હે મેળામાં જાય તો પછી એને કઈ, કઈ વસ્તુ ગમી ગઈ હોય ને રમકડા કેવું, તે જોઈ તો પછી એને એવું કે જોઈએ. એટલે જોઈએ. એટલે મે છે ને એને, એને પેલા જેને કહીને લાવ કે મે તને આટલું લઈ આપા. એમ તો પછી શું કરે એ તો તાજ રડવા લાગી જાય એવું કરે એમ.
પોયરા તે એવા જ હોય, નીચે બેસીને રડવા હો લાગી જાય.
હા, એવું જ એમ. એટલે, પછી ચાલની જોવા મે એને પોસિબલ હોય તો લેતી આવાને પછી એને, એને મે કેવા જ ની કે મેં આવવાની છે.
હા, એને તો એને તો હમણાંથી જ કેહેને તો તને હમણાં જ બોલાવશે. મેળામાં કે ચાલ મેં જવાની મેં રમાકડા લેવાની, ઢીઞલી લેવાની છે બઉ બધું કરવાનું છે. ખાવાની, ફરવાની
એજ ને એટલે, મેં તેને પછી, પછીથી કેવાને હમણાં તો નહી કેવાયને કાલે જ કેવા સવારે. એ કે. ને કાલે હવારે એ પેલા પૂછા એને કે તું રડેશે રડેહે તો ની ને એમ તો જ લાવા. નેતો પછી, પછી નઈ લાવતા પછી આપડે બે જઈ આવશું તો શાંતિ પછી એ તો એ મમ્મી લોકો હાતે જીયાઓ હશે.
ને તો એક કામ કરજેને રવા દે છે એને કેતી જ નહી આપડે બે જણા હજુ આપણે બે જણા એન્જોય કરહુને મોટી મોટી રાઈટમાં પછી છેને બેહેવા ના પડે પછી આપણે બેથી પણ નહીં બેસા હે અંદર
હા, એ બીજા કેવા હોય એને હાચવવા પડે ને એ બધું એ પછી થી જ એની એ લોકો એ લોકોને પાછું સારું છે એ લોકોની નાલી નાલી રાઈડ આવેલી છે. એટલે એમાં બેહી લેહે પછી એ બીજા દિવસ એને બીજા દિવસે મે ફરાઈે લાવા એવું કરા હે ને.
હા, ચાલે ચાલે. એને હમણાં કેેતી નિ રવાદે આપણે બે જણા જઉં મસ્ત એન્જોય કઈ કર હું, અંદર જાહું, ફર હું.
પછી ચકડોળ બી પાછી મોટી આલે છે ચકડોળમાં બેહવા જવાને મને ચકડોળમાં બેવાનું બહુ ગમે એકદમ ગોળ ગોળ. ઉપર હોય, મોટી ઉપરથી કેટલું મસ્ત દેખાય.
બહુ જ મસ્ત દેખાય પ્ણ મને તો બહુ બી લકી છે બેહવાની, તો બી મે આવતેની બેહવા નીચે.
બેહવાનું, બેહવાનું એક વાર બેહવાનું કઈની મજા આવે કઈ નઈ એવું આપણે પેલી બહુ મોટી છે ને ચોકડોળ એમ. પેલી જે નલલી ચકડોળ. એટલે, એના જેવી પણ થોડીક સાઈઝમાં નલલી છે ને એ ચકડોળ છે ને ચકડોળ માં આપણે બેહુ તેમાં વાંધો નહી એટલો ધધું ઉપરથી જયાર સીન જોવાનું યાર. એટલું મસ્ત હોય બાજુમાં પેલી નદી છે ખબર, જોઈલીને નદી
હા, નદી જોઈ બહુ મસ્ત હતા સાઈડ, સાઈડ બધી લાઈટ સેટ કરેલી. છે મસ્ત દેખાઈ ફોટા ભી મસ્ત પડે
બસ તો તે પેલી નદી છે ને તે નદી બી એટલી મસ્ત દેખાય એમ બ એ અંદર માછલી ને એવું બી બહુડે છે તે માછલીને આપડણે ચરો ને એવો બી આપવું
હા પાકુ એ લોકો મમરાને એું ખાય ને
હા ખાય ને ખાય ને મમરા ખાય પછી રોટલી ના ટુકડા લે જવાનું તે ને એવું બધું કરી લે જા આપડે નદી એ બી જાાવ ત્યાં બી ફોટા પાડ ને એવું કરવું તો પછી ભલ વાળું ને દાબેલા ચણા ની ભેલ ખાલી લીધું હોય
નિ ખાધી હજ પછી તું એ ખાધ લલી
હા મસ્ત લાગે ડાબેલા ચણા ની બેલ એમાં કે મમરા જેવી જ બેલ હોય હ ડાબેલા ચણા હોય ખાલી તેમના અંદર મસાલો હોય પહેલે થી જ મસાલો નાખેલો હોય હ પછી તેમાં ટામેટો છે કાંંદો છે મરજા સા એ બધું લખી દઈ ને પછી મિક્સ કરી લખીને એટલી તીખી તીખી મસ્ત લાગે ને ઉપર થી જે લીંબુ નીચવે ને તે મસ્ત લાગે એમ
હ ત વાત કર મારા મોઢમાં પાણી આવી ગયા હોય તો તારા તો ખવડા વચવાડ તારા પૈસા થી ખવળડા પડે હ હોય તો
પાક્કું પાક્કુ મેં ખવડાવ કે ન મેં તને બોલાવ્યું તો પછી મેં જ બધું જમવાનું ખર્ચો કર લ્યા
નહી આપડે બે જણ એડજસ્ટ કર અડધો તારે અડધા તમારા એ બધા ધાર પર તર એક થાય ને
હા એવું એવુંધું ચાલ્યા હતા આપડે વાંધો નહી કઈ નઈ હું કે બીજા વડાા ઘરના સારા છે ને
અ ધારા છે તારા ગેલા કેમ છે
હા બધ હેાર છે ફેમલી સાથે ગેલી મળમ તું
ફેમ હથે હો ફેમ હાથે તે ગેલી ફર્્ટ ડે
હા આજે તો પણ પેલો દિવસ હતો તો બહ પબ્લિક હત દર્શન કરવામાં
અ હ અરે લાંબી લાઈન એટલે કે બહુ જ લાંબી લાઈન ચાર કલાક નીકળી હોય મા લાઈનમાં ઉભી ર રહેતા રહેતા નેતા હતા દર્શની હરક જાય ખાલી જોયું નહી જોયું એટલે ખેંચી લે
એવું થઈ એવું જ થઈ ને ફૂલ ને એવું બધું તમે લઈ ગેલા કે ત્યાં
તા બાર બધું વેચાય હાર ના જે છૂટા ફૂલ જોઈએ તે બધું ભે બધા જાત જાતનામણાં ફૂલ છે એટલે જે લેવું હોય તેવા ફૂલ લેવાય હ
હ પે ટોપલી માં આપતા હ કે અગરબત્તી છે પછી કંકુ છે પછી ફૂલ ને પેલું બહુ બધું હે
હા બધું બઉુ મસ્ત એકદમ ટોપલીમાંધું સેટ કરીને મકટલા તે લોકો આપડે એકસો વીસ રૂપિયા વી કઈ ટોકલી આખી ટોકલી ના નહીઈ આપડે એ બધું દર્શન કર્યા છેલ્લે આપડે અહીંયા આવવાનું પાછું ત ચપ્પલ કરી ને જે આપણે ત્યાંથી બધું દુકાન માંથી સામાન લીધું ને તન સંભકરાર ત્યાથી સામાલ ભાઈ દર્શન થઈ જાય પછી વળતી વખતે તે લોકોને પૈસા આપવાના ચલી
એ કે એજ કઈ નની લઈ લે હું તઈ આપુ પેરી લે હું ને પછી દર્શન કરી હું પેલા આપડે છે ને હવાનમાં છે ને જ જલ્લી જવાનું તો પછી બો લાઈન થી જશે તો પછી આપણને એવું થાય દર્શન કરતા જ આપડાે બાર વાગી જાય જે બા બેહુ નેને આરતીનો ટાઈમ કેટલા વાગ્યાનો છે નવ વાગ્યાનોો છે ને એટલે તે આરતી ના ટાઈમ પહેલા આપણે દર્શન કરી લેવા પછી આપડે ફરવું એવું કરવું હે ને
હા હા વાંધો નહી તેને હવાર આપડે જલ્દી જ જતા રહું ટાઈમ તોશે ને તં ને મંદિર ખુલ્લા પેલા બધી બહુ લાઈન થઈ જાયના પને એક કરતા પેલા આપડે સવારે સાત આઠ વાગે જાય ને ઉઊભી રહી જાય ને તો આપે જલ્દી દર્શન થઇ જાય આપડા
હા એજ એજ એટલે કઈ ન ચાલ નહી આપણે જલ્દી મોર્નિંગમાં આવેલા જો હું ને નાસ્તો પેલા જ ને આપણેે દર્ન ગને પહચી નાસ્તો તો કરવુ હું પૌવાને તો ચાય એવું કઈ નાસ્તો કર લેવું હે ને
હા ચાલે જા તાત બોવ બધી સ્ટોલ છે ખાવાની મસ્ત મસ્ત બધું ગરમ ગરમ ખાવાની મજા આવે હ પોતાને મેગી બી બનતી છે તને ભાવે મેગી
હા મેગી તો ફેવરેટ
એમા તો વેજીટેબલ વાળી બો ભાવે મને તેજ ખાવાની છે પહી જેટલી મોંઘી હોય તેટલી કઈ ની પૈસા ખર્ચી લેવા તેટલા તો
એ તો મેળામાં છે ને વસ્તુ બધી મોંઘી જ હોય હે એકદમ એટલે પેલા પહેલા દિવસે તો મોંઘું જ હોય પણ કઈ છેલ્લા નાલી યોજના પછી સસ્તું થઈ જાય એટલે આપણેે એવું કરવાનું કે પે રાઈડને એવું બધું તેતો આપણે પેલા દિવસે ઈન્જોય કરી લેવાનું પછી વસ્તુ લેવાની હોયને તે આપણે ત્રીજા ચોથ દિવસે લેહુ એટલે થોડી થોડી તો સસ્તી થઈ જાય વસ્તુ હે
હ તે તો સચીસથી સસ્તી થઈ જાય ઘરનું કઈ બી થોડું ગણુ કાય સામાન લેવાનું હોય કઈ જરૂર આપને લાગતું હોય વસ્તુ હોય તો છે ને છેલ્લે દિવસે જ હારું પડે લેવાનું ને તો છેને આપણે પેલા દિવસે જા હોવ ને પેલો મોઘું મોંઘું લે આવ હો ને પછી છેલ્લે દિવસે પહી બીજા લાવહેને કે અમને તો સસ્તામાં મયલુ એ તમે ત મોઘામાં લાયવા એવી બધી વાત મલ હે આપણને
હા એજ ને એટલે ચાલની એતો આપડે જહુ તું કેટલા વાગે આવ હે લેવા મને આવ હેને
હા મેં બાઈક લઈને આવા એટલે આપણે જતા રેહુ મે તારી ઘરે સા સાડા સાત વાગ્યા સુધીમાં આવી જવા પછી આપણે ફટાફટ જતા રેહશુ આપણને ગાડીમાં અડધો કલાક તો લાગશે જ
હા ચાલને એવું જ કરીએ તો ચાલ તમે મારું કામ પતાવી દેમ પછી આપડે કાલે પાછુ જલ્દી વેલું ઉઠવા પડહેને પાછું તું આવે તો એમ તું પછી મને કોલ કરી દેજે હવારે કે નીકળી છે ઘરથી એમ કરીને એટલે મેં રેડી જ રેવા હેને
હા હા હારું હારું
હારું ચાલ હે